કૃષ્ણ મોઢવાલ છે તમારો
જય શ્રી કૃષ્ણ મોટાભાઈ બસ સારું છું હું તમે કેમ છો બસ સારું ચાલુ રહે છે
આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીએ શું સફળતા માટે સંચાર કૌશલ્ય જરૂરી છે
આા તો બહુ સારું વિષય છે ભાઈ આ વિષયથી આપ આપણને ઘણા બધા નોલેજ મળશે
હા સારા વિષય છે મારા મતે સફળતા માટે સંચાર કૌશલ્ય ખૂબ જ મહત્વનું છે
સૌથી પહેલા તો એ જણાવો કે સંચાર કૌશલ્ય એટલે શું
પોતાના વિચારો લાગણીઓ અને માહિત અતિ સ્પષ્ટ સરળ અને અસરકારક રીતે બીજા સુધી પહોંચાડવાની ક્ષમતાને જાર કૌશલ કહેવામાં આવ્યું છે.
એટલે આપડે કહી શકી કે એ બોલવું જ નહી પરંતુ સારી રીતે સાંભળવું પ જરૂરી છે.
બિલકુલ સારો સંવાદ ત્યારે જ બને જય્યારે આપણે સામની વ્યક્તિ વાતોને ધ્યાન થી સાંભળીએ. તેને તેના બોલવાનો જે બોલે છે એને સારા રીતે સાંભળીએ. બ તેનું ઉપ બધા વાક્ય ન મહત્વ સારા રીતે જાણીએ ત્યારે આપણે કહી શકીએ છએ કે તે સારો સંવાદ છે.
એટલે વિદ્યાર્થીઓ માટે સંચાર કૌશલ્ય કેમ મહત્વનું છે.
કારણ કે તેનાથી તેઓ વર્ગમાં પ્રશ્નો પૂછી શકે છે. પ્રેઝન્ટેશન સારી રીતે આપી શકે છે અને ગ્રુપ ડિસ્કશનમાં આત્મવિશ્વાસ થી ભાગ લઈ શકે છે કારણ કે તે લોકોને જેમ કે તે લોકો નું વાક્ય સારું હોય લોકોને ભાવે તે લોકોનું વાક્ય તો તે લોકોને સંચાર કૌશલ્ય રાખવું જરૂરી છે.
મેં જોયું કે ઘણા વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોય છતાં તે લોકો બોલવાથી ડરે છે.
હા આ આત્મવિશ્વાસની કમી હોઈ શકે છે. નિયમિત પ્રેક્ટિસ થી આ ડર દૂર થઈ જાય છે જો જો કોઈ વિદ્યાર્થી દરરોજ પોતપોતાના કે કોઈ બીજા લોકો થી વાત કરે. તેનો આત્મવિશ્વાસ બળે એટલે કે આપણે કહી શકીએ છેએ કે જે જ્યારથી લોકોને રોજ કોઈ ના કોઈ સાથે સારા રીતે વાત કરવું જોઈએ. કે પોત પોતાના સાથે વાત કરવું જોઈએ જેનાથી એ લોકોનું.
એટલે નોકરી મેળવવામાં સંચાર કૌશલ્ય નું શું મહત્વ છે.
ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારની વાત કરવાની રીત આત્મવિશ્વાસ અને વર્તન પર પણ ધ્યાન આપવામાં આવે છે.
એટલે માત્ર ડિગ્રી પૂરતી નથી.
એકદમ સાચું ટેકનિકલ ધ્યાનથી સાથે સારા કમ્પ્યુ નલ સ્કીલ પણ જરૂરી છે.
એટલે શું સારી અંગ્રેજી બોલા જ સારી કમ્યુનિકેશન સ્કિલ્સ કહેવાય છે.
નહી તમને ગુજરાતી હિન્દી કે અંગ્રેજી કોઈ પણતા સ્પષ્ટ અને આત્મ વિશ્વાસ થી વાત કરી શકો તો તે પણ સારી સંચાર કળા છે. ફક્ત ટેકનિકલ જ્ઞાન એટલે કે જે નોકરી માટે અપ્લાય કર્યો છો તેનો જો ટેકિક ઉન્ ક્લયર કરવાથી આપને ઇન્ટરવ્યુ ક્લયર નથી થતો આપ પાસે લ હો જોઈએ કારણ કે જેમ કે આપણે ક્યાંક નોકરી કરી રહ્યા. કરવા માંગે છે તો ત્યાં બહ બધા ક્લાયન્ટ આવશે. તો તે તે ક્લાયન્ટ સાથે આપડ કેવી રીતે વાતો કરે છે કેવી રીતે સંચાર કરે. એ બહ મહત્વપૂર્ણ વાત છે એટલે આપણને તે ક્લાયન્ટ જોને વાત કરવાનો આત્મવિશ્વાસ ભળે.
સારા સંચાર માટે કઈ બાબતો મહત્વની છે.
બમ. સ્પષ્ટ બોલવાનું સામનેની વ્યક્તિને માન આપવાનું યોગ્ય શબ્દ નો ઉપયોગ કરવો અને ધ્યાનથી સાંભળવો.
બોડી લેંગ્વેજ નું શું મહત્વ છે, એટલે
ખુબ મહત્વ છે, આખ આંખોમાં આંખ મિલાવીને વાત કરવી. સ્મિત રાખવું. અને આત્મવિશ્વાસ પૂર્વક ઊભા રહેવું પણ અસર કરે છે.
બઉ સારી વાત કરી તમે તો આપ. આપણે કહી શકીએ કે સંચાર કૌશલ્ય એ જન્મથી આવે છે કે નહી.
ના તે પ્રેક્ટિસ થી વિકસાવી શકાય છે.
પ્રેક્ટિસ છે, એટલે કેવી રીતે.
દરરોજ વાંચવું. અરીસા સામે બોલવાની પ્રેક્ટિસ કરવી ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેવો. અને નવા લોકો સાથે વાત કરવી.
શું વાંચનની પણ સંચાર કૌશલ્ય સુધરે છે.
હું. હા વાંચન થી પણ શબ્દ શબ્દ ભંડોળ વધે છે. અને વિચાર સ્પષ્ટ રહે. રીતે વ્યક્ત કરવાની ક્ષમતા વિકસ થાય છે.
આજકાલ આપણે જોઈએ તો સોશિયલ મીડિયાની અસર સંચાર પર પડે છે.
હા લોકો ઘણી વાર મેસેજ દ્વારા વાત કરે છે, પરંતુ સા સામે વાત કરવાની પ્રેક્ટિસ પણ જરૂરી છે.
હા મેં જોયું છે, મે મારા બહુ બધા એટલા માં. જો‌ છે, એ લોકો જયારે વોટ્સપ પર બોલવાનું વાત આવે ને તો એ લોકો બઉ બોલ્યા કરે, આપડે તે લોકોને કીબોર્ડ ફાઈટર કૈયા કરે કેમ કે, જયારે એ પોતે સામને આવે એના મોડામાંથી વાતો નીકલતી નથી. અને જયારે એ મોબાઈલ પર આવે તો એ ફટાફટ મેસેજ કરે છે. એટલે અમે લોકો મળીને એનું નામ કી-બોર્ડ ફાઇટર જ‌ આપી દિધો.
હા, કારણ કે તેનો આત્મવિશ્વાસ સારી નથી તે પોત- પોતાના મતલબ લોકો સામે બોલવામાં ગભરાય છે, અને જયારે લોકો સામે નહી હોય ત્યારે તે ફટાફટ બોલી લે છે,
એ બહુ બધી કમજોરી છે, આપણને એ આદત સુધારવી જોઈએ, કારણ કે આપણે કોઈ પણ. સ્થળો પર જઈએ. જેમ કે કોઈના સાથે આપડી બઉ વધી મીટિંગ હોય બિઝનેસ મિટિંગ હોય. જોબ મિટિંગ હોય જો આપણે તેના સાથે ખોલીને વાત નથી. હોય તો આપ પોતાને કેવી રીતે એક્સપ્રેસ કરીએ તેથી આપણને એ સુધારવું ખુબ જ જરૂરી છે.
હું એક સારો નેતા બનવા માટે માટે પણ સંસાર કૌશલ્ય જરૂરી છે.
ચોક્કસ ચોક્કસ બહુ સારી વાત છે, તમે નેતા પોતાની ટીમને પ્રેરણા આપી શકે. અને યોગ્ય માર્ગદર્શન આપી શકે તે માટે સારું સંસાર જરૂરી છે.
જો કોઈ વ્યક્તિ શરમાળ હોય તો,
જો તેને નાનાથી શરૂ કરવી જોઈએ, એટલે દરરોજ થોડું બોલવું. પ્રેક્ટિસ કરવી જોઈએ, અને પછી ધીમે ધીમે આત્મવિશ્વાસ જોઈ જો તને જો તારો આત્મવિશ્વાસ સુધારવો. તો તું રોજ એક કે બે સેન્ટેન્સ હોય, ને એ જે મિરર હોય ને કાચ એમાં જ. જોઈને બોલે તો એનાથી તારો આત્મવિશ્વાસ વધશે.
એટલે ભૂલ થવાનો ડર રાખવો નહી.
એકદમ સાચું બોલોથી આપણને ડરવું નહી જોઈએ. પણ બોલોથી આપણને શીખવું જોઈએ અને તે ગલતીને સુધારી. કરીને આપણને પોતાનું આત્મવિશ્વાસ.
હા. તારી વાત સારી છે એટલે આપણને ભૂલોથી ડરવું નથી જોઈએ. બલ્કી. હર એક ભૂલ જે જેટલી આપણે ભૂલ કરે તે ભૂલોથી કંઈક ના કંઈક નવું. શીખવી જોઈએ અને તે આગળ જઈને પછી. થાય તેવું કઈ કરવું જોઈએ.
બહુ સારી વાત છે તમે જો સંસાર કૌશલ્ય સફળ જીવન માટે ખૂબ જ મહત્વનું છે. એટલે જો આપણને સફળ જીવન મેળવું છે. તો આપણને એ શીખવું જ જોઈએ અને તે આપણને શિક્ષણ, નોકરી, વ્યવાાર અને વ્યક્તિગત સંબંધોમાં જો આપ આપણને સફળતા મેળવામાં મદદ કરે છે. અને જો મેં સારી રીતે બોલું અ તો બા જોુ સાંભળવા વાળા છે એ ધ્યાનથી. સાભે એટલે સારી રીતે બોલ. ધ્યાનથી સાંભળવો અને આત્મવિશ્વાસ થી પોતાનું વિચારું રજૂ કરવું. એક દરેક વ્યક્તિને શીખવું જોઈએ કારણ કે તું જયારે આગળ જઈને કોઈના સાથે. મીટિંગ હોય અને તારા અંદર આ ખુબ રીતે. ના હોય તો તને બહ તકલીફ થઈ શકે.
ચાલ આપણે દરરોજ આપણા સંચાર કૌશલ્યમાં સુધાર કરવાનો પ્રયત્ન કરીશું.
હા બહુ સારી વાત કીધી જો આપણે પ્રયત્ન કરીશ કે રોજ એક પાંચ થી દસ મિનિટ આપણે અ પોતાના જે સંચાર છે એને વધારવું. જોઈએ એટલે કે જે કાચ હોય એના સામે ઉભા થ જવાનું અને કાચમાં જોઈને બોલવાનું તો એનાથી આપણનો આત્મવિશ્વાસ પણ વધે છે.
જરૂર સારી વાતચીત વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરે છે આજનો ચર્ચા આજના જે ચર્ચા હતા તે મને ખુબ ગમ્યો અને બહ કુ શીખવા મળ્યું તે ચર્ચામાંથી મને ખૂબ આનંદ આવ્યો.
હા બહુ સારી વાત દે તમને આપણને આ ચર્ચાથી જોવા મળ્યું કે એ માણસ ને બચપનથી પોતાનું જે સંચાર શક્તિ છે એને સુધાર કરવું જોઈએ કારણ કે જો ભવિષ્યમાં એ બરાબર નહી હોય તો એ આપણને તકલીફ નાખી શકે.
હમ ચાલો મળીયે જય શ્રી કૃષ્ના મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણ આવજો.